હલો.
હા.
હલો.
હા બોલો.
કેમ છો.
હમ મજામાં તમે.
હા હા કોણ.
હા શું કરતો છ.
કઈ નઈ બેસેલ.
સારું તો હું તમને છે ને એક સ્ટોરી કહું જે એમ રિયલ ભી છે અને એમ એટલે મિક્સ છે. વાર્તા જેવી જ છે. તો અ એક છોકરુ હોય અને એક છોકરી હોય. તો એ છોકરાને એ છોકરી બહુ ગમતી હોય. પણ એ છોકરી જે છે તે એ છોકરાને ખાલી તને ફ્રેન્ડ માને બીજું કઈ પણ ના માને. તો અ એક દિવસ એવું થયું કે એ અ છોકરા એ જે છોકરો છે તેના અ તેની જે એના પાસે કેટ હતી તે મરી ગઈ. પછી એ છો આપને એમ કે જે પે છોકરી છે. અ એનું નામ આપડે કઈ પણ રાખીયે. એટલે જે રિયલમાં નામ જે છે તે કહી ના શકું. પણ એમ આપણે નિકકી રાખી દઈ એનું નામ નિક્કી હા ને. તો જે છે નિક્કી તે અ એમ ઈચ્છે કે એ એના સાથે થઈ જાય એમ. એ એને બહુ જ એને જ ભાવ આપે બીજા કોઈને ના આપે. તો એના પાસે એક વિશ આવે એટલે કોઈ એને કઈ આપે કે તમે આનાથી જે પણ વિશ માંગશો ને તે પૂરી થઈ જશે એમ.
હા.
એ છોક રાયે વીસ માંગ્યુ કે જે નિક્કી છે ને તે, અ અ એના કર એના કરતા બીજા વધારે કોઈનાથી પ્રેમ ની કરે દુનિયામાં બી સૌથી વધારે એનાથી જ કરે. એમ તેને વિષ માંગી. ઈચ્છા માંગી તેને તે વસ્તુથી. તો ત્યારે નિકકી બહાર જવાની હતી. એના પપ્પા પાસે તો અ જેર જે એને જય્યારે વિશ પોતાની ઈચ્છા માંગી ત્યારે ડાયરેક્ટ નિકકી તેના પાસે આવીને એના સાથે ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. પછી એ લોકો એટલે ત્યારથી એની જે વિશ હતી તેમાં પૂરી થઈ ગઈ. પણ એકચુલમાં એ જે વિશ એને જે ઈચ્છા માંગેલી ને એ એક બ્લેક મેજિક વાળો હતો. એટલે કે આપણે ગુજરાતીમાં શું કહેવાયને કાળા જાદુ. હા તો એવું હતું એના અંદર. તો એનાથી જે છોકરો છે સૌથી વધુ પ્રે અ એનાથી પ્રેમ તો તેની જે બિલાડી હતી તે કરતી હતી. તો એના અંદર જે ક બ્લેકમેજિક જે લોકો કરતા ને, તેમા એમ કે એ લોકોથી જે પ્યાર કરે, ને એની સ્પિરિટ એના અંદર આવી જાય. જે જે વિશ માં. તો જે નિકકી હતી એના અંદર બિલાડીની આત્મા આવી જતી એ આવી જાય. પછી એ છે તો પેલા છોકરા થી એકદમ અપસેટ થઈ જાય. એટલેકે ઓપ્સેસન એટલે કે હુ કેવાય ગુજરાતીમાં એને. શું કહી શકાય એને? નથી આકર્ષિત થઈ જાય એવું કઈ હ તો એજ તો ત્યારથી પછી જ્યાં જ તો જે ખરતો તે બધું જ એ એની સાથે સાથે જ આવતી. એના સાથે જ જતી. કોઈનાથી તે વાત પણ નતી કરતી. તે તે કોઈ પોતાના છોકરા ફ્રેન્ડ સાથે વાત કરી ને તો પણ તેને ગુસ્સો આવી જતો. અને તેને મારી નાખતી, એવું બધું. પછી વચ્ચે વચ્ચે ની કીને જે એકચુલ નીકી હતી. તેને હોસ આવતો તે વિચારતી કે મે અહિંયા શું કરતી છું? પછી ફરીથી પેલી કેટ નીચે અતી તો સ્પિરિટ આવી જતી. અને પછી એમ કરીને એ છોકરો છે, એક દિવસ અ એને એમ બીક લાગુ લાગે ની કે થે હવે એને એમ થ્યું કેમેએ પોતાની સાથે એની પણ લાઈફ સ્પ જે નીકી છે એની જિંદગી પણ બગાડી દીધી એને એ તો મને કોઈ દિસ પસંદ કર તી જ ન હતી. પછી એને એમ થ્યું કે પછી એક છોકરી આઇવી તે એમ કીધું કે એને એમ કીધું કે તમને કોઈની જરૂરત છે. જે જેમ કે મારી એમ કરીને એ કીધું તો જે જે રીતે એને કીધું એમ તો પે અ જે નિકી હતી તે આઈવી અને એને મારી નાઈખુ. પછી છોકરો ત્યારથી બી ગયો પછી એ બધું થ્યું પછી લાસ્ટ પેલા છોકરા એ કંટાળીને પોતે જ મરી ગ્યો અને જયારે છોકરો મરી ગ્યો ને ત્યારે જે એની અંદર જે સ્પિરટ હતી ને કે એ જાતમાં હતી. તે જતી રહી અને એ પોતે જે એકચુઅલમાં નીક્કી હતી, તે આવી ગય ને તો પછી તેને એ બધું જોય તો એ વિચાર્યું કે એને આ બધું એટલે આ બધું શું છે એમ બી ગઈ બસ આટલું જ છે. તો તમને હા ને હારી અતી જોવા જેવી છે. આવી તો સ્ટોરી બૌ બધી છે. પણ આતો રિયલ લાઈફ પર છે. બીજું તો શું કેવું?
માને પણ એક વાર્તા ખબર છે.
બોલો.
એજ સિંહ અને ઉંદરની એક છે વાર્તા
હા હા હા.
તો સાંભળજો.
હા.
એક બન જંગલમાં.
હા.
એક શક્તિશાળી સિંહ રહેતો તો તે જંગલનો રાજા હતો બધા પ્રાણીઓ એનાથી ડરતા હતા બરાબર.
હમ્મ.
એક દિવસ બપોરે સિંહ એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. ઊંઘમાં હતો. ત્યારે એક નાનો ઉંદર રમતા રમતા તેના શરીર પર ચડી ગયો ઉંદર કુદાકુદ કરવા લાગ્યો અ સિંહની ઊંઘ તૂટી ગઈ. ખુબ ગુસ્સે પણ થયો. અને તેને ઉંદરને પોત પોતાના મોળામાં મોડા અ પોતાના મોટા પંજામાં પકડી લીધો. ઉંદરને ઉંદર ડરી ગયો. તેણે વિનંતી કરી. સિંહ ને કે મહારાજ મને કરી દો. જાણી જોઈ ને કઈ કર્યું નથી. જો તમે આજે મને છોડ તો કદાચ એક દિવસ હું પણ તમારી મદદ કરી કરી શકીશ.
હમ્મ હમ્મ.
સિંહ હસી પડ્યો. એ તું નાનું ઉંદર મા શું મદદ કરી શકે? બરોબર પણ સિંહનું રદ તે દયાળુ હત તું તેણે ઉંદરને છોડી દીધો. થોડા દિવસો પછી જંગલમાં એક શિકારી આવ્યો તેને સિંહને પકડવા માટે મોટી જાડ પાથરી સિંહ તેમાં ફસાઈ ગયો સિંહ જોરથી શોર અ જોર થી ગર્જના કરવા લાગ્યો. પરંતુ ઝાળમાંથી બહાર નીકળી શકી યો નહીં. તે સમયે ત્યાંથી એ જ ઉંદર પસાર થઈ રહ્યો હતો. તેણે સિંહનો અવાજ સાંભળીયો અને તરત દોડી આવ્યો. ઉંદરે પોતાના તીક્ષ્ણ દાંત થી ઝાળ કાપવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેણે આખી ઝાળ કાપી નાખી. થોડી વારમાં સિંહ મુક્ત પણ થઈ ગયો, સિંહ એ ઉંદરને કહ્યું કે મિત્ર આજે મને સમજાયો કે કોઈ પણ પ્રાણી નાનું કે મોટું નથી હોતું દરેક પોતા દરેક ની પોતાની એક ખાસ શક્તિ હોય છે. ઉંદર બહુ ખુશ થઈ ગયો. અને બંને સારા મિત્રો બની ગયા. તો એમાં એ બોધ મળે કે કોઈને નાનો કે નબળું સમજીને અણ અવગણવું નહીં જરૂર પડે ત્યારે નાની વ્યક્ત તી પણ મોટી મદદ કરી શકે છે.
એટલે કે એમ કેવા જોઈએ તો આ વાર્તા અ ખાસ કરીને પ્રાણીઓ માટે નહી મનુષ્ય માટે હતી. કારણ કે લોકો કોઈને ઊંચા નીચા સમજીને એ લોકો મદદ લેતા નથી પણ જરૂરત પડે તા એ લોકો પણ મદદ કરી શકે છે.
હા.
એ સાંભળીને મને પણ એક વાર્તા યાદ આવી એનો અ એ પણ એવું જ છે કે મે અ છે પ્રાણીઓ માટે પણ રિયલ લાઈફ મનુષ્ય પર પડે છે. તો એમાં એમ હતું કે એક શિયાળ અતો અને એક બતક અતો એ લોકો ફ્રેન્ડસ અતા એટલે કે અ ભાઈ બંધ હતા તો અ શું થ્યું કે એક વાર શિયાળો એ લોકો એમ બધા વાતો કરતા હતા શિયાળ ને બત્તક કે અમે લોકો બત્તક એટલે ને જેની સોર્સ લાંબી હોયને બતક જ કેહેવાય ને.
હા.
હા તો એ લોકો વાતો કરતા હતા કે આજે તમે મારા ત્યાં જમવા આવો એમ થ તો શિયાળે એમ કીધું કે હા તું મારે ત્યાં જમવા આવ. તો તે ત્યાં ગયો જમવા પણ શિયાળે શું કર્યું કે એ છે ને તેનો એના જે ફ્રેન્ડ હોય તેનો મજાક ઉડાવવા માટે તેને અપમાન કરવા માટે તેને શું કર્યું કે તેને જે ખાવાનું બનાવ્યું ને ખીર તે તેણે થાળીમાં મૂકી અને પોતે તો શિયાળે છાંટી છાંટી ને ખાઈ ગયો પણ જો બ તો કત તે થાળી માથી એના ચોચ તો જાય ન થાળીમાં કેમ કે થાળીદ સપાટ હતી એ નીચે વાટકા જેવી થાળી હોય છ સપાટી તેને જમી ના શકે પછી શિયાળ ના પણ બઉ હશે કેયારે તું તો જમી જ ના શક તને કેટલું મસ્ તાર માટે મેં જમવાનું બનાવ્યું એમ કરીને બહુ મજાક ઉડાવ્યું તેનું. તેનું પછી અ એજ રીતે અ જે બ કે હા કઈ નહી તું બીજા દિવસે તો મારા ત્યાં જમવા આવજે. તો બીજા દિવસે તે તેના જમણવાર રાખ્યું. તો તેમાં એને શું કર્યું કે કે તેને એક લાંબી પતલી પેલી આવે ને એ ગ્લાસ જેવી પતલી તેમાં તેને ખીર બનાવી રાખી કે અને બંને એમ બતક તો પોતા ચોચ નાખીને લાંબો ચોચ લાંબી હોય તો ખાઈ લીધું એને બધું પણ શિયાળ થી ખવાતું જ ના કેમ કે એને તો જાય જ નને અર કે પતલી અને લાંબી હતી તો એ એના મોડ જતું જ ન હતું અંદર તો ત્યારે બતાવીધું કે ક્યારે પણ કોઈને જયારે આપણે બોલાવીએ તો તેનું મજાક મસ્તી કે અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ એ અને એમ જો આપણે દોસ્તી કરએ તો તેનું અપમાન પણ ન કરવું જોઈએ અને કોઈની પણ સાથે એટલે કોઈ પણ હોય તેનું મજાક આપણે ન ઉડાવવું જોઈએ નહી તો કોઈ વાર આપડા પણ પર ત્યાં આવી શકે છે. એનો મતલબ એ હતો.
બરાબર. સારી હતી વાર્તા.
હા. તો એનાથી જ બોધ મ આપતો કે આપણે કોઈ પણ દિવસે એમ કોનું મજાક ના ઉડાવવું જોઈએ કારણ કે કોઈ વાર એ પણ આવી શકે છે.
હમ સારી વાત છે. સાચી વાત છે.
તો આવી રીતે તો બહ બધી વાતતા છે.
બીજી તમને કેટલી ખબર છે, આવી વાર્તાઓ?
એક તો કાગડા ની હતી જે બધા જ ખબર છે કાગડા વાળી વાતતા તો કે કાગડો પોતાની ચોંચથી પ પાણી ભરે છે તો પાણી ઉપર આવે તો પછી પીલે પછી એમાં જ ને કે આપણે મહેનત કરવી જોઈએ સફળતા ધીરે ધીરે ઉપર આવે જ છે. તો એ જ એ થાય છે પછી તો. અ બેલોું લાલચી અને લુંમડી શિયાળ વાળ વાર્તા. એ બધી યાદ છે પણ હમણાં તો આ બધું ક્યાંય કાં બોલવા જવું.
કઈ નઈ આપડે પાછા વાત કરીશું ત્યારે ત મને બધી વાર્તા કેજો.
બસ સારું.
સારું.
હમણાં તમે મકુ.
હા સારું ઓકે બાય.